હલો.
હેલો હેલો
આવે છે અવાજ?
હા આજે આપણું ટોપિક છે ફિલ્મ અને મનોરંજન
અરે વાબુ છે આ ઉપર તો આપડે જેટલી વાતો કરી કારણ કે આજની આપ ફાસ્ટ લાઈ મંડે થી સેટરડે સુધી જ સવાર થી ઉસ મે પૂરો થયો નથી મંડે ની સવાર થઈ નથી ત્યારથી દોડધામ ચાલુ થાય કે સન્ડે ને સેટરડે ને સાંજ સુધી બધા દોડધામ બસ આપડે જોબ કરવા જવું છે સર પડી સાજ પડી ટિફિન કરું આટલું કામ કરું છ. કાલે કામ કર એમ રોજની દોડધામમાં આપણે એમ લાગે શરદી આયો. ત્યારે એમ લાગે કે આજે શું કરું છું આજે શું કરું આ રિપેર કોઈ બી પ્લાન આપ આગલા નક્કી કરી દેતા હોય છે કે કા આપું પિક્ચર જોવા જઈશું. કે આજે આપડે અહિયાં ફરવા જઈશું વન ડે પિકનિક જઈએ બધા ફેમિલી સાથે એ રીતે કઈ આપે પ્રોગ્રામ બનાવતા હો એટલે આમ આપને પેફર સવારે વાચતાથી લાગે આ પિક્ચર નવું આવ્યું છે થિયેટરમાં. તો આપણે પિક્ચર જોવા જઈએ છીએ પિક્ચર એવું હોય તો હવે તો ઘરે પણ સ્માર્ટ ટીવી આવી ગયા છે તો આપણે ઘરે પણ ટીવી પણ ફેમિલી સાથે જોઈ શકે છે. અને ઘણા યંગસ્ટર વડીલો કે જે નથી જઈ શકતા. એ લોકો ઘરે તારા પહેતા છે કે હવે જે સિનેમા છે કે ટાર પર છે કે નવા નવા પિક્ચરો તમે ઘરે બેઠા જોઈ શકો. ઓછો એ પણ ફ્રી માં ત્યાં પૈસા ખર્ચી ને જવાની વાત એ પ્રદુષણમાં જવાની પણ જરૂર કે જે વડીલો છે બધ તારક મહેતા જેવી સિરિલો એમને ઘરે બેઠા પણ મ મળ ટીવી એક હાલતું ચાલતું માણસ જેવું છે ઘરમાં તમે એકલા હો તો પણ તમને એલું નથી લાગતું ટીવી ચાલુ કરીને બેસે તો જાણે એમ લાગે કે આખું ફેમિલી આપવી ઘે છે અને વાતચીત કરે છે.
હા પેલાની પિક્ચરો બી એવી આવતી કે લોકોને એમાંથી કઈ શીખવા મળતું જાણ જારે અત્યારે તો બધા નવા જમાનાના પિક્ચરથી ઉપરથી નવી પેઢી જે છે કે જે બી પેઢી છે એ ઉપરથી બગડી જાય. ના પિક્ચર બને છે પેલા લોકોને પિક્ચરમાંથી પણ શીખવા મળતું સારી વસ્તુ શીખવા મળતી. હવે બધા એનીમાંથી ખરાબ વસ્તુ શીખીને બધા આડા રસ્તે ફંટાવાની શક્યતા વધી જાય છે. એટલે જે મનોરંજન છે એ પાછું ક્યાંક તકલીફ ના પડે યુવા પેઢી ને સાચવવી પડે એ પાછી આવડા અડા માર્ગે ના જતી રે એનું પણ આપડે
તમારી વાત બિલકુલ સાચી છે. અત્યારે આપડે જોઈએ કે ફેમિલી સાથે આપડ પિક્ચર જોવું હોય તો બધા આપડે સાથે જઈ શકતા નથી કારણ કે ફાઈટિંગ એટલી હોય છે અમુક લોકોને આપણે કોઈ ન જીવ કપાય કે ખૂન થાય તો આપડ આ ધુરંધર પિક્ચર છે એમાં એટલી ફાઈટિંગ એટલી મારામારી છે ભલે એમ. મજા આવે પણ આપણા જેવાને જોઈએ ને તો આપણે આમ હૃદય કમ્પ્લી ઉેઠે કે આટલી સાયટિંગ કેવી રીતે ભલે આપણેે જાણીએ છે કે એક્ટિંગ છે, પણ આમ જોઈને એમ થાય કે
હ
વેદનાથ પેલા એને મોઢુંને જોઈએ કે એની આમ ચીસ નીકળી જાય છે એના મોઢાથી આમ મારે છે ઘોળીઓ તો ધન ધન ધન ધન જાણે ગેમ રમતા હોય એવી રીતે પિક્ચરોમાં ઘોળીઓ છોડે પછી કપડાં પહેરે છે એવા કપડા એવા ટૂંકા પહેરે છે કે લોકો પિક્ચર માંથી જોઈ જોયઈ ને કે મારે ના કેટરી ના કેપ જેવા કપડા ખરી ના કપૂર જેવા કપડાં સીવડાવા એ લોકો તરક જે છોકરાઓ આકર્ષાય છે છોકરીઓ ફસાય છે કરે છે આ બધું પિક્ચર માંથીખે છે કે મારે આ હીરોઈન જેવું બનવું છે, મારા હીરો જેવા કપડા પહેરા છે, આ હીરો જેવું લાવુ છે, મનોરંજન તો એક સાચું રહ્યું પણ ઉપરથી આ લોભો એમનામાં આવી જતા હોય છે, ને મા બાપ સાથે જીત કરીને એ મામાંગણીઓ કરતા હોય છે એટલે આપણે મનોરંજન મેળવવા માટે ફિલ્મ જોવાનું હોય છે કે આપણે ત્યાં જોઈએ એમાં હવે તો ગુજરાતી પિક્ચરો છે, કોમેડી નાટકો છે, કોમેડી પિક્ચર છે. એવા ઘણા બી એવા પિક્ચર અને પહેલાના પિક્ચરો પણ એવા છે. સોંગ તમે સાંભળો તો આમ મનને શાંતિ મળે મનોભર કોઈક દિવસ માથી છોડી ઉપરથી થાકી ગયોય તો તમને એમ લાગે કે ના આજે શાંતિ થી શાંત મ્યુઝિક મુકેશ ના રફિના લતા મંગેશકરના આપણે ગીતો સાંભળવા છે. તો એમ લાગે કે ના ખરેખર શું અવાજ હતો શું ગીતો ના શબ્દો હતા. અને અત્યારના ધન ધન ધન અત્યારે એટલા ફાસ્ટ ગીત ને બધું રીમિકસ ને આ બધું એવું આવી ગયું છે કે આપણને લાગે કે કાઇક અર્થ જ નથી એમ ગીતોમાં અને ફિલ્મમાં મનોરંજન તો કઈ આમાં લાગતું જ નથી.
પહેલાનું જે સંગીત હતું એ શાસ્ત્રીય સંગીત ને એના ઉપર આધારિત હતું. એટલે જે માણસ અશાંત હોય એ બી શાંત થઈ જાય જયારે અત્યારનું જે એ બધું પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણેનું બધું મ્યુઝિક છે, વેસ્ટર્ન કન્ટ્રીસ પ્રમાણેનું એટલે જે માણસ બિચારો શાંત બેઠો એ પણ અશાંત થઈ જાય એ રીતના બધા મ્યુઝિક હોય છે. એટલે લોકો એ પણ પોતાની પસંદગી દેખા દેખીમાં નહી પણ પોતાનો વિચાર શક્તિ પ્રમાણે પોતાની બુદ્ધિ વાપરીને કર વી જોઈએ કે ભાઈ મહારે શું જોવું છે શું મારા સારા માટે છે એ પ્રમાણે એને પિક્ચર છે, મ્યુઝિક છે, કે મનોરંજન ના બીજા કોઈ પણ સાધન છે. એ આપણેે પોતે જ નક્કી કરવા પડશે આપડે જેમ ચોઈસ કરીશું આપડે જેમ વિચારીશું. એ પ્રમાણે આપણે એ ડાયરેક્ટરોનેને એમને ફરજ પાડી શકીએ કે એ લોકો પાછા સારા અને કઈક હેતુ પૂર્વ પૂર્વક ના પિક્ચરો બનાવે તો આપડણે એમને પ્રેરણા આપી શકીશું આપડી ચોઈસ નહી હોય તો એ લોકો એ પ્રમાણે પિક્ચરો બનાવતા અટકી જશે.
નહી સાચું હવે તો એક પિક્ચર હિટ થયું દાખલા તરીકે ધુરંધર થયું હિટ ધુરંધર ટુ એમ એક જ પિક્ચર પરથી બે બે પિક્ચર કે એ પિક્ચરનું જ છે પણ એનો આગળનો ભાગ એટલે આમ એ રીતેની જ એમને પડી જાય છે પૈસા ના પૈસા ભી મળી જાય છે ને લોકો ને એમ કે ધુરંધર જોવું છું તો એ મસ્ત થશે તો આ તો જોવું જ પડશે એમ કરીને લોકો આકર્ષાય છે કે ના આ ટુ પિક્ચર ટ ધૂમ ધૂમ પિક્ચર જોયું તો કે ધૂમ માં બાઈક તો ફેમસ છે તો ધૂમ ટુંમાં કઈ હશે નવુ તો એમ લોકોને મનમાં એમ એ એ એસ્ટક્શન જાગે છે કે હશે તો જ એ લોકોએ બીજું પિક્ચર એવી રીતનું કર્યું હશે એટલે એ લોકો તરફ આકષત છે કે એક હીટ ગયું તો બીજું હીટ જવાનું જ છે એટલે એ લોકો એની રીતે ઓછી મહેનત માં સારું કામ કર અને આપડે જયારે પીક ન કે કશું બી આપ ભેગી થાય છે તો કઈ બી ભેગા થયા હોય ત્યારે આપડણે વિચારીએ છીએ કે આપડે શું કરવી બેઠા તો કે છે કે આપડે બેઠા બેઠા કરીએ કઈ કામ લઈએ અતાક્ષરી લે કે પ્રભુ કા નામ એમ એટલે અંતાક્ષરી ચાલુ કરતા હોયએ છેએ કે આપણે અંતાક્ષરીમાં તો અતાક્ષરીમાં પણ બધા પોતપોતાના જ ને ફિલ્મ ના સોંગ કોઈ ગુજરાતી ગાય કોઈ પ્રાર્થના ગાય છેક સુધી ન અમુક અક્ષ એટલા વાર આવે એટલી વાર આવે કે પછી અમુક ગુજરાતી ગીતો કે આપડી સ્તુતિ છે કે પ્રાર્થના એ રાષ્ટ્રદીત એ બધા ઉપર આપએ છીએ એટલે એટલી લાંબી અંતર જેટલા ગીતો જે વધ જેલા હોશિય હોય એ લોકો નવા સોંગ આવતા હતા અમુક વડીલો હોય અમુક એ હોય એટલે આ ગેમ કેવું નાનાથી લઈને મોટા સુધી બધા જ રમી શકે છે અને એને માઈન્ડમાં જેટલું નોલેજ હોય કે પિક્ચર ન શોખ હોય કે બધું હોય ખબર હોય એ લોકો વધારે આગળ જીતી શકે અને સારા સોંગ ગાઈ ગાયને પણ આગળ વધી સકે છે
જે યુવા પેઢી છે એમને પણ પોતાના હીરો કે હીરોઈનને જે રોલ મોડલ બનાવે તો એ પ્રમાણે પછી એ એમની જ નકલ કરવા માંડે છે પછી હીરો પછી સ્મોકિંગ કરતો હોય ડ્રિંક કરતો હોય તો એમને બી ઈચ્છા થાય એ પોતાનું હિત અહિત નથી વિચારી શકતા મારું સારું ખોટું છે નથી વિચારી શકતા કેમ કે એમની ઉંમર જ જેવી છે નાની ઉંમર છે તો તે દેખા દેખી અને બીજાનું જોઈને શીખતા હોય છે તો એક્ટરોને એમની પણ પોતાની ફરજ હોય કે ભાઈ આપણે એવા કોઈ દ્રશ્ય ના આપીએ કે જેનાથી આવનારી પેઢી ન નુકસાન થાય એ પણ એમને વિચારવું જોઈએ હ જ્યાં મોટા મોટા છે અમિતાભ બચ્ચન છે કે ભી સચિન તેંડુલકર છે એ લોકો ક્યારે બી એવી એડ નહી આપે કે જેનાથી પાન મસાલા છે સિગરેટ છે દારૂ છે એમને પૈસા મળતા હોય છતાં પણ એ લોકો એવું કામ નથી કરતા તો બધા એ એ પ્રમાણે એમનું અનુકરણ કરવું જોઈએ કે ભાઈ આપડા નિમિત્તે બીજ જ ન ખરાબ ના થાય લોકો મારા નિમિત્તે બીજું કોઈ ખરાબ શીખે નહીિ એ પ્રમાણે પોતાનું કર્તવ્ય હાજી મેં ખરાબ વસ્તુઓથી પોતે દૂર રહે અને બીજાને પણ પ્રેરણા કરે કે તે લોકો પણ એનાથી દૂર રહેવું જોઈએ
અને લેડીઝ પણ હવે તો કેવું છે ઘરે કામ કરે ને તો પણ આમ જીિક વગાડે કે ના ભાઈ ફટાફટ કામ થઈ જાય કે લાગે કે કામ કરું કે બોર ના લાગે તો ટીવી પર કે કાનમાં એરબર્ડસ લાગને પણ કોઈ પણ રીતિકતો ફૂલ વોલ્યુમથી જે એના મનપસંદ ગીતો છે ચલો ગરબાનોો શોખ છે ફાલ્ગુની પાઠક ના ગરબા છે ખેલૈયા ટુ છે એમાં બધા જ ગુજરાતી ગરબાઓ આવે છે નવરાત્રી આવે તો આપડે ગરબાના જ સોંગો જ્યાં ત્યાં વા હોય છે સવારે ટેપ ચાલુ કરે પેલા તો ટેપ હતો રેડિયો હતો એમાં આપડે બધું આવતું એ એ પ્રમાણે જે રીતે જોતા એ પ્રમાણે કેસેટ લગાવી લગીને આપડ ગીત મનપસંદ ગીતો સાંભળી શકતા અને હવે તો યુટ્યુબ છે આ નેટફ્લિકસ છે એને પણ બધા આપડે બધા જૂના નવા કેવા સાંભળવા છે ત ગુજરાતી ગીતો છે બધા તને ચાલુ કરી ને કામ કરતા જાવ અને વગાડતા જાઓ. અને જયારે ગરબા શીખવા હોય ત્યારે ગરબાની પણ કેસેટ લગાવ ને તમે ઘરે ગરબાની પ્રેક્ટિસ એટલે કોઈને કોઈ રીતે બધા પોત પોતાના છોકરાઓ હોય તો છોકરાઓ સોંગ ગાતા ગાતા પોતાનું હોમવર્ક કરતા હોય છે. કે ટીવી ચાલુ રાખ ફટાફટ થઈ જશે એમ એ લોકોને મનોરંજન ની સાથે સાથે ભણી લે છે મનોરંજન ની સાસ સાથે કામ કરી લે છે એ રીતે બધા પોતપોતાની રી એન્જોય કરતા હોય છે.
હમ બબર છે પેલાના કલાકારો બી એ પ્રમાણે હતા. કે ભાઈ પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરતા અને સામે વાળા મારી ખોટી પ્રેરણાને લઈ એનું ધ્યાન રાખી ના કરતા એટલે એ રોલ મોડલ સાચા એ બની શકતા ખાલી પૈસા માટે કોઈ કામ નતા કરતા એ લોકો એટલે એ પણ એમને ધ્યાન રાખવું જોઈએ.
હા તમારી જોડે વાત કરવાથી ખુબ આનંદ થયો જાણવા મળ્યું. થેન્ક યુ આભાઈ.
હાભ બાય.